હલો.
આવે છે સરખું અવાજ મારો.
હા આવે છે આવે છે.
બોલો શું કહો છો.
કેમ છો.
બસ છો મજામાં.
સરસ કઈ નહીં યાર બસ મજામાં. તો એમજ એમ કર્યું વિચાર્યું લાવો કે કેસાબેનને ફોન કરું થોડી માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી લો
હા
હમ આપડે હા આપડે જેમ શરીર નું સ્વાસ્થ્ય મહત્વનું છે ને તેમ મનનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વ કોનું છે જો મન સ્વસ્થ હોય તો જીવનના મોટા પડકારોનો પણ. આત્મવિશ્વાસથી સામનો આપણે કરી શકીએ છીએ.
સાચી વાત છે.
હા. અને આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં લોકો પોતાના શારીરિક સ્વાસ્થ્ય નું તો ધા ધ્યાન રાખે છે પણ ઘણી વાર માનસિક સ્વાસ્થ્યને આમ અવગણતા હોય છે.
હા ઘણી વાર એ લોકો એમની પરવાજ નથી કરતા અને ખબર નહી કયા કામમાં ઉલજેલા હોય છે ને તો માણસ મોટાભાગે ડિપ્રેશનમાં હોય છે
હા એ તો બ સાચી વાત છે. અને મન સ્વસ્થ હોય તો શરીર પણ વધુ સારી રીતે આમ કાર્ય કરી શકે છે. અને શરીર સ્વસ્થ હોય તો મન પણ પ્રસન્ન રહેતું હોય છે.
સાચી વાત છે.
હા.
હમ જારે માણસ મનથી મક્કમ હોય ને તો એ જગ ને જીતી શકે છે જ્યારે મનથી જ ડરેલો હોય કે ચિંતિત હોય તો એ નથી હાર માની જાય છે.
હા એ તો સાચી વાત છે અને માનસિક સ્વાસ્થ્ય એટલે માત્ર માનસિક બીમારી ન હોવી- એટલે જ નથી તો અર્થ છે કે મ મનમાં શાંતિ હોવી. લાકડી ઉપર નિયંત્રણ રાખવું. યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા હોવી. તણવ નો યોગ્ય રીતે સામનો કરવો અને જીવનમાં સંતુલન જાળવવું. જે વ્યક્તિ આમ માનસિક રીતે સ્વસ્થ હોય તે મુશ્કેલ પરિસ્થિતઓ સ્થિતિઓમાં પણ ધીરજ અને સમજદારી થી આમ કામ લેતું હોય છે.
એ સાચી વાત છે.
હા.
અને હું તો કઉ છું ને કે દરેક માણસે કોઈ બાબત તો બઉ ખોટું ટેન્શન લેવું જ ના જોઈએ
હા એ તો સાચી વાત છે.
એવું નથી કે સાવું તમે ચિંતા મુક્ત થઇ જાાવ પણ તમારે એ વસ્તુ માટે બધું ભગવાન પર બી ના છોડું છે પણ બહુ વધારે પડતી ચિંતા કરીને પણ શું ફાયદો છે.
હા એ તો સાચી વાત છે કેમ કે વધારે આમ ચિંતા
ચિંતા કરવાથી કઈ તમને સમાધાન તો થવા નથી વસ્તુ ન કે તમને એ વસ્તુ મળી તો નથી જવાની.
હા એ તો સાચી વાત છે. અને આજના સમયમાં તો આમ વિદ્યાર્થીઓ છે યુવાનો છે અને નોકરી કરતા લોકોમાં માનસિક તનાવમ સતત વધી રહ્યો છે અભ્યાસ નું દબાણ હોય કરિયર ની ચિંતા હોય. પરિવાર ની જવાબદારીઓ હોય સોશિયલ મીડિયાની અસર હોય અને બીજાઓ સાથે પોતાની સરખામણી કરવાની ટેવ. અને ભવિષ્યની અનિશ્ચતા આ બધાના કારણે માનસિક સ્વા અને સ્વાસ્થ્ય ને આમ અસર પડતી હોય છે
અને લોકોના જીવનમાં શું નથી મુશ્કેલીઓ બધાના જીવન માં કંઈક ને કઈક કંઈક ને કંઈક ચાલુ જ હોય છે
હા તો સાચી વાત
બટ એ વસ્તુ સામે અડગતાથી રહેવું જોઈએ અને ટેન્શન વગર પ્રયત્નો કરવા જોઈએ બસ
હા અને ખાસ કરીને તો વિદ્યાર્થીઓમાં પરીક્ષાનોો ડર સારા ગુણ લાવવાનું જે દબાણ અને સતત સફળતા તરફ જવાની અપેક્ષા ઘણી વખત ચિંતા અને તનાાવનું કારણ બનતું હોય છે પરંતુ એ સમજવું જરૂરી છે કે પરીક્ષા જીવનનો એક ખાલી ભાગ છે આખું જીવન નથી સફળતા અને નિષ્ફળતા બંને માંથી શીખીને આગળ વધવું એજ આપડો સાચો માર્ગ છે
સાચી વાત છે
હા અને આદ્રાસ બોલો બોલો
હા બોલો
આજના સમયમાં આમ સોશિયલ મીડિયાની અસર પણ ખુબ વધી છે લોકો બીજાના જીવન ની મા મા સારી કષણો છે જોઈને પોતાની સાથે આમ સરખામણી કરતા હોય છે પરિણામે તેઓ પોતાની જાતની અસંતુષ્ટિ બનવા લાગે છે પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે દરેક વ્યક્તિની સફર અલગ અલગ હોય છે પોતાની ક્ષમતાઓને ઓળખવી અને પોતાના વિકાસ પર આપણેે આમ ધ્યાન આપવું મહત્વનું છે બધું
સાચી વાત છે ને અ સારા માનસિક સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ છે ને શાંતિથી વિચારી શકે છે યોગ ક્ય નિર્ણય લઇ શકે છે
એ પછી સંબંધોને લઈને હોય એના કરિયરને લઈને લખતા હોય કે કશા પણ હોય નવી વ્યક્તિ માં આત્મવિશ્વાસ વધુ હોય છે અને તે નિષ્ફળતાથી પણ શીખીને આગળ વધે છે અને ધીરજ ધરતા શીખે છે
હા
અને માનસિક સ્વાસ્થ્ય જાળવા માટે કેટલીક આદર તો કહ તો પેલા તો ખોરાક સરખો હોવો જોઈએ યોગ તમે એટલા ના કરી શકો તો પ્રાણાયામ જેવા કરવા જોઈએ ઓમકાર કરવા જોઈએ અને મેન જેમ મેન્ટલ પીસ કહેવાયને અને થેરાપી કહેવાય ને એ છે કે સારા મિત્રો સાથે વધુ સમય પસાર કરો
હા એ તો ઘણી સાચી વાત ક કે સારા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલી કે આમ સરળ આડ તો તો ખુબ જ જરૂરી છે કેમ કે આપડ નિયમિત કસરત કરવી જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ સંતુલિત આહાર લેવો જોઈએ પરિવાર અને મિત મિત્રો સાથે આમ સમય પસાર કરવો જોઈએ પોતાની લાગણીઓ વિશ્વાસ પાાત્ર વ્યક્તિ હોય એની સાથે વેંચવી જોઈએ યોગ અને ધ્યાન કરવું જોઈએ અને મોબાઈલ ન બને એટલો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ આ બધું મનને સ્વસ્થ રાખવામાં મદદ કરતું હોય છે
બ સાચી વાત છે
હા અને આપણે એ પણ આમ સમજવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ સતત દુઃખી રહે ખુબ તનાવ અનુભવે અથવા પોતાના જે ડેલી લાઈફમાં છે મુશ્કેલીઓ અનુભવે તો મદદ માંગવા કોઈએ શરમ નથી જેમકે શરીર બીમાર પડે ત્યારે ડોક્ટર ની આપણે સલાહ લઈએ જ છીએ તેમ મનને પણ ક્યારેક યોગ્ય સહાય નિમ જરૂર પડી શકે છે સમયસર માર્ગદર્શન અને સહયોગ ઘણી સમસ્યાઓને આમ હળવી કરી શકે છે
સાચી વાત છે
હા અને વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે કે આપણેે માત્ર ગુણ પાછળ ન દોડીએ પરંતુ પોતાના મનની શાંતિ સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વના વિકાસ પર પણ આપણે આમ ધ્યાન આપીએ કારણ કે સ્વસ્થ મન જ સર્જનાત્મક વિચારો સારા નિર્ણયો અને સફળ જીવનનોો આધાર હોય છે
અને મન સ્વસ્થ ને તો જીવન મસ્ત શરીર આપણું એટલું શાંત રહે છે અને આજના યુગમાં વિદ્યાર્થીઓ પર જે અભ્યાસ નું દબાણ છે પરીક્ષા નો તણાવ સ્પર્ ત મોબાઈલનો વધુ ઉપયોગ સોશિયલ મીડિયાની અસર
ડગલે ને પગલે માણસ વિચારમાં જ પડતું રહે છે આખો દિવસ એને માત્ર ને પત્ર વિચારો કરે છે કન્ટિન્યુઅસ અને એના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તમે નામ સાંભળ્યું હશે ડબલ્યુ એચ ઓ એને કીધું છે કે માનસિક સ્વાસ્થ્ય નો અર્થ માત્ર ને માત્ર માનસિક બીમારી હોવી એવું નથી એનો સિમ્પલ અર્થ એવો થાય કે વ્યક્તિ પોતાની ક્ષમતાને ઓળખે પોતાના જે પણ લાઈફમાં નવા પડકારો આવે કે ચેતવણીઓ આવે એનો સામનો કરે સારી રીતે અભ્યાસ કરે અથવા તો સારી રીતે જો જોબ કરતો હોય તો કે એનું પર્ફોર્મન્સ સારું આપે અને સકારાત્મક વિચારમાં એ બંધાયેલો રહે તો જ માણસ એ સ્વસ્થ છે માનસિક રીતે બાકી માનસિક રીતે બીમાર છે
હા એ તો સાચી વાત છે અને અમુક વાર તો શિક્ષકો અને માતા પિતા ન પણ અ ફાળો હોવો જોઈએ એ લોકો પણ પોતાના બાળકને આમ જો ભણવા લઈને દબાણ ના કરે કે અમુક વાર તો અમુક માતા પિતા કેવું કરતા હોય છે કે સરખામણી કરતા હોય છે કે આ છોકરાને આટલા માર્ક્સ આયા તો તારે કેમ નથી આ્યા તારે કેમ આવું આટલું ઓછું રિઝલ્ટ આવ એના કારણે પણ બાળક ના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર પડતી હોય છે એટલે માતા પિતા અને શિક્ષકોએ પણ સમજવું જોઈએ કે બાળક પર કોઈ પણ જાતનું ભણવાને લઈને દબાણ ના કરે.
હમ.
હા, અને સ્વસ્થ મન એ જ આમ સુખી જીવનનોો સાચો આધાર છે. પૈસા હોદ્દો અને સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જય્યારે મન આપણું શાંત અને સ્વસ્થ અને સંતુલિત હોય. મન સ્વસ્થ હશે તો જીવનના દરેક પડકારને પડકારને તકમાં આપણેે બદલી શકતા હોઈએ છીએ.
એ તો વાત સાચી છે. ગમે તેવી ખરાબમાં ખરાબ મુશ્કેલીઓ પણ તમારા સારા એવા વિચારથી કેયને કે મા મક્કમને તો દુનિયા જીતી લેવાશે તમારાથી, તમે જ પોતાને મન માનો તો પછી તમારી બીજા સમબે તમે શું લે હતા? પણ
હા આપડે આમ કહીએ ને તો મન મક્કમ રાખીશું ને તો કોઈ પણ જાતની કે કોઈ પણ મુશ્કેલી આવશે. તો આપણે એને દ્રઢતાથી આમ સામનો કરી શકીશું જો આપણું મન એકદમ મક્કમ અશે સ્વર્થ અશે તો.
હમ.
હા, અને પોતાના મનની સંભાળ રાખવી એ પણ એટલી જ જરૂરી છે.
અને એ આપણી જ ફરજ છે.
હા.
બોલો બીજ મળએ શાંતિથી પછી ફરી.
હા વાંધો નહી સારું સારું.